હલો.
હલો.
હા આવે છે અવાજ તમને
હા હા આવે છે મારી આવે છે તમને અવાજ
હા આવે છે. હા બોલો જમવાનું બની ગયું તમારે
ના ના હાલ તો નહીં, હાલ તો મમ્મી ટ્યુશન ભણાવે છે. એટલે અમારેતો અમાર તો મતલબ અમે તો સિંધી છું ને અમે તો ખાઈએ પણ લેટ. અગિયાર બાર વાગે તો અમે તો ખાવુજ ખાઈએ.
એવું છે? બો લેઠ, તો પછી ઊઘું કેટલા વાગે તમે?
એક, સાડા બાર યા એક, સાડા બાર યા વધ મેથી વધ એક યા દોઢ તો વાગી એવું ગ્યું.
અરે તે ઓહો તો તે તમે પછી ઉઠવાનું કેવું ટાન ને એ બધું કેવું કેટાક થાય?
મતલબ? જ્યારે શનિ અ મ અમારી તો શું સવારની સ્કૂલો હોય છે ને તો હું મતલબ વધનીથી વ સાડા દસ વાગે તક ખાઈ લઉં છું ખાવાતું. અને મું અને મારી બૂન ત્યાં ઊંઘી જાં છું અને મારા પપ્પા શું મારા પપ્પાની સાડીઓની શોરૂમ છે ને
હા હા.
એટલે એના મારા પપ્પા લેટ લેટ આવે છે શોરૂમ છે તો એટલે મતલબ આ ક્યારે લેટ લેટ વધાવે છે ક્યારે થોડું જલ્દી વધાવી દે છે દુકાન. તો એટલે એ ટલે મારા પપ્પા લેટ આવે છે તો ખ મતલબ એમને ખાઈ ખાઈને તો લેટ થઈ જાય છે. અને મું અને મારી બૂન તો સાડા બા સાડા અગયાર યા બાર બાર સાડા બાર સુધી તો અમે ઊંઘી જાઓ છો મારી મું અને મારી બૂન તો.
બરાબર છે હા હા તો તમારા બેન પણ ભને જ છે? તમારા મતલ કે બેન છે તે એમનું એક્જ્યુકેશન પૂરું થઈ ગ્યું?
ના ના એ તો હાલ બઉ જ નાની છે હે.
નાના છે? બરાબર.
તો પાંચ પાંચમા ધોરણમાં ભણે છે હાલ તો.
અચ્છા એટલે એમનું પણ એ હશે હ સવરની સ્કૂલ હશે?
સવારની અમારા બંનેની સવારની સ્કૂલ છે અને ભાઈની તો એના કોલેજ ચાલે છે એટલે એ તો લેટ એ તો મતલબ લેટ તક જાગે છે અને લે ઇ મતલબ એમની કોલેજ પણ સાડા દસ વાગ્યાના પછી જ છે.
સારું કેવાય અમારે તો અહિયાં કોલેજો મતલબ કે બધી યુનિવર્સિટીમાં છે ને બધી અમારે સવાની જ છે. સવારે સાઠ વાગે અમારી કોલેજ ચાલુ થાય અને સાડા અગિયાર છૂટ્ટા થઈએ.
ઓરે રે આ આટલી વેહલી હી!
હા અમારે કોલેજ તો વેહલી જ છે અને ઉલતી સ્કૂલ ને એવું બધું લેટ છે સ્કૂલ તો બધી મતલબ કે નવ વાગે જ ચાલુ થાય દસ
અચ્છા તો મતલબ ગુજ હા હા મારા પણ આટલે ગુજરાતી મીડિયમની લેટ છે ને ઇંગ્લિશ મીડિયમની વેલી છે. ઇંગ્લિશ મીડિયમની સાત વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી છે સ્કૂલ.
હા હા.
અને અ હ હમને શું પેહલા પેહલા બસ લેવા આવે છે ને તો પછી અ મ મતલબ મને છે વાગે તો આટેલેથી મતલબ મારા ઘરથી મને બસ ઉપાડે છે. પછી એક કલાક ગાવ ગામંમાં ફરે છે પછી સ્કૂલ છોડે છે.
ઓહો હો એટલે તમે હાલ મતલબ કે કયા એ તિયામાં રહો છો મતલબ કે મતલબ ગુજરાત ની બહાર છો.
પાલનપુરમાં હું હાઉસિંગ બોર્ડમાં રહું છું.
પાલનપુર રોહ છો?
હા મું પાલનપુર રઉ છું.
અચ્છા ડીસા પાલનપુર.
હા ડીસા, પાલનપુર, અંબાજી.
અચ્છા હું એ બાજુ આવી ગય છું પાલનપુર સ્ટેશન એ ખાસું મેં
તમારી દીદી તમારી આવવાજ આવતી જ નથી મને
હલો હા આવે છે હવે.
ના બહુ જ ધમે આવે છે મતલબ સંભળાવતું જ નહ તમે શું કહો છો.
હલો હવે.
હલો.
હા આવે છે કમ્પ્લીટ તમને.
આવે તો છે પણ બઉ જ ધમે બોલો છો તમે આમ
દૂર થાય છે મારો અવાજ નો
બસ હવે હવે હવે આવે છે જોડ હા હવે આવે છે તમારી અવાજ.
હા કચા તો મેં જ છે ને સૌથી જોર માં બોલું છું ત્યાં ઘરનાને પણ બધાને સંભળાવી ત બોલું છું.
હ હ હ
હા હા એટલે એમ કે પાલપુર બાજુ તો છે ને મેં આવેલી છું એમ.
અચ્છા તમે આ્યા છો પાલનપુર માં.
હ પાલનપુર મેં મતલબ કે ખાસું બે કલાક માટે બસ સ્ટેશનને ઉભેલી હતી. મારે ડીસા જવાનું હતું ને એટલા માટે હા હા.
હા તો તમે તો પછી મતલબ ક્યારે આવ્યા છો હાલ જ આવ્યા છો
અ એક વર્ષ પહેલા ના વર્ષ પહેલા આય છું.
હા તો પછી તો તમેને નવા બસ સ્ટેન્ડ ઉતર્યા હશો.
હા હા નવું જે બનેલું છે ને ત્યાં ઉતરી
બ મતલબ એકદમ મસ્ત નવું જ બને બનેલો છે. દુકાનો દુકાનો બહુ જ છે મતલબ આમ લાગે છે કે મોલની જેમ મોલની જેમ છે.
હા હા બસ એટલે ત્યાં જ અમે ઉતરા હતા અને ત્યાંથી પછી અમે ડીસા જવા માટે બસ પકડી હતી.
અચ્છા ના એટલે. પણ બહુ જ છે પાલનપુરમાં મતલબ એટલો જગ્યા છે ને ફરવા માટે પછી અંબાજી પણ છે.
હા અંબાજી હો અમે તો આવ્યા કરીએ અમે માતાજી ના દર્શન કરવા માટે.
આયા આયા છો તમે અંબાજી.
હા કેટલી વાર અંબાજી તો રોકાઈને પણ જઈએ અંબાજી તો અમે.
અચ્છા બહુ સારું છે ને.
હા હા મસ્ત આ હા ત્યાં પણ ગયા છે.
અચ્છા.
જે મતલબ કે ચવા મજા આ. હવે રૂપેમાં જવાનું પછી ત્યાં આગળ દર્શન એ બધું મતલબ કે ચલો
જે મેલો અંબાજી મેલો ચાલુ છે આ ચા મતલબ હાલ હવે આવશે ને શ્રાવણ મહિનામાં.
હા હા.
હા ત્યારે તો મતલબ એટલી ભીડ એટલી ભીડ કેમ કે. એજ રસ્તા અમારે જે ઘર મતલબ મારો જે ઘર છે ને તો એ મતલબ એ જ લોકો ચાલતા ચાલતા જાય છે જેમની માનતાઓ હોય છે. તો એટલો મસ્ત એટલી મસ્ત પબ્લિકો ચાલે છે ને પેલે તો
ઓહ મતલબ કે ભીડ બોઠ ઠંડી હશે.
બઉ જ એટલી ભીડ એટલી ભીડ એટલી ભીડ આ તો નથી. આ મતલબ અમારા પાલનપુર માં મતલબ કેમ કે આજ રસ્તો છે. પહેલા પેલા આટલાથી જ આવે છે. સ્ટાર્ટિંગ આટલેથી થાય છે. મતલબ અંબાજી જવા માટે તો આટલીધ જાય છે પછી વચમાં જે દાંતા આવે છે ને દાંતા ખેળલું એમાં તો ઈટલી વીડ મતલબ આમ પગ રાખવાની જગ્યા ન નથી અમે અગર ક્યારે જાઓ. જા પણ છું ને તો ફોર વ્હીલર લઈને નહી જતા સેવન સીટર પણ લઈને નહી નથી જાવતા અમે ગાડીઓ પણ એક્ટ અહીંયા બાઈક આ બધું જ લઈને જાાવ છો કે કે જગ્યા જ નથી. પછી અમે પહેલાં પહેલાં શું કેમ પાંચ છ કિલોમીટર પહેલાં ગાડી રૂકાવી છે. પછી પેદલ પેદલ આમ મતલબ અગર જોવા જવં છે. ્યાંયા કેમ્પો લાગે છે એટલે જોવા માટે અહીંયા અમે શું મતલબ આપો છો ને પાણી વાણી આ બધું કેમ કે એ એટલે એટલી ધૂપમાં ચાલે છે એટલે પાણી અગર નાસ્તો આપ આપવું જાય જવું છે. તો અ એ મતલબ એમ પણ ચાલવા ચાલવાની પણ આટલી જગ્યા નથી અને છેલ્લા છેલ્લા જે બે ત્રણ દિવસો બચે છે ને પૂનમ ના એમાં તો લી ભીડ એટલે પણ બહુ જ મજા આવે છે. મતલબ બધા લોકો મારા મારા જો મારા નાનીનું ઘર શું રાજસ્થાનમાં છે. એ પણ કહે છે કે તમારે એક વાર તો આમ આ આ ફેસ્ટિવલનું પાલન પૂર આવું છે. કેમ કે એટલી મસ્ત એટલી મસ્ત મજા હોય છે ને મતલબ એ કેટલા ફેસ્ટિવલો નથી જે આ ફેસ્ટિવલ સારું છે. હા અને આમ અંદરથી એટલી મસ્ત એટલી પોઝિટિવ ફિલિંગો આવે છે ને કે હા આપણે પર કછ કસ કરીએ.
સાચી વાત છે આપણ મતલે કે નાનામાં નામની સેવા કરવાનું ગમે. પછી આપડે ત્યાં આગળ જવાનું ગમે બધું આજુબાજુનું બધું જોવાનું પણ એટલું ગમે. અમુક અમુક જે સઢરાવું હોય બધા એમનું.
અને તમે તમે પોતે વિચારો મતલબ એક એક જગ્યામાં કેમ્પ પો લાગે, પછી આડીજો ડીજો વગાડે. આ રોડ પર મતલબ બધામે ફેસ્ટિવલો તો ઘરે મનાવીએ. પણ આ તો મતલબ વચ રોડ માં મતલબ ઇટલી પબ્લિકો લાખો લાખો કરોડો પબ્લિકો અંબાજી મંદિર માં મંદિર માં ખડા રહેેવાની આપતા. કોઈ કોઈ ને તો મતલબ કેવી રીતે તે હું એકવાર ગઈ હતી ને તો મેં મેં મને ખબર છે. હું છ કલાક લગાતાર છ કલાક પેલે બહાર જ ઊભી હતી. કેમ કે અંદર દર્શન જ કરવા નહી મળતા હતા- ઇટલી ભીડ ઇટલી ભીડ, ઇટલી પોલીસો ઇટલી પોલીસો બધ એું જોઈ જોઈ નથી. આટલી પોલીસો એટલી પોલીસો હતી.
તો અંબાજીમાં પણ કેવું છે કે આપલું પ્રવાસ થાય ને એટલે ત્યાં તો એટલી ભીરો મતલબ કે એની ટાઈમ પણ એટલી બધી હોય છે. કારણ કે હાલ અત્યારેાર પણ જો જઈએને તો. પણ એટલી બધી હોય તો જયારે આવું તહેવાર જેવું હોય એ દિવસે તો જાણે. શું બધી પબ્લિક જાણે એક જ દિવસે બધી ભેગી થઈ ગઈ હોય.
અને ગુજરાતીઓની તો આજ મતલબ આજ કુલદેવી છે. ને તો એટલી એટલી ભીડો મતલબ અમે બોલીએ કે આ મતલબ બીજા બધા તીર્થયાત્રામાં આટલી ભીડો ડેલી નહીં હોવે. પણ આ જે તીર્થયાત્રા છે ને તો એટલે મતલબ હર દિવસે હર- મહિના હર ઘંટા સુધી ભીડ ચાલુ જ ચાલુ રહે છે અંબાજીમાં તો. કેમ કે પેલા ભોટિયા તમે શું ભોટા ભોટા ભોટી આ બધું જ એમ ન સબ્જીઓ વે વેચવા આવે છે. બોટી. હા તો એ બધા પણ પછી ઠાકુરો ને બીજા બધા કેટલા જ લઈ લો. તો જેમની માનતાઓ હોય છે. ઇટલી બડો ઇટલી બડ઼ ને. મતલબ એ મતલબ બહુ જ મજા આવે છે. મતલબ એકવાર શું અ હું શ્રાવણ મહિના બા જ ગઈ હતી દર્શન કરવા મતલબ આ ફ ચાલુ નતું મતલબ આ ને પૂનમ નથી તો હું એમ જ ગઈ હતી ને તે મતલબ અ આ શ્રાવણ મહિનો જ હતો બારિશોનો મહિનો હતો તો હું ગઈ હતી. સવારે ગઈ હતી સાડા દસ વાગે સાડા દસ સાડા દસ અગિયાર વાગે હું બસમાં ચડી હતી. પછી મેં પહેલે પહોંચી સાડે બાર આટલે. તો પછી મેં દર્શન કર્યું ને મને દર્શન જ નહીં કરવા મળતા કેમ કે ટલી ભીડ અને બારીશ. ચાલુ હતી, અને ભીડ બારિશમાં તો અંદર જવા ન મળતા કેમ કે મતલબ પગ વગ. કપડા વપડા આ ગીલા, આ બધું તો પછી મને દર્શન ત્રણ વાગે કરવા મળ્યા, હતા હું સાડા બાર વાગ્યાથી પેલે ખડી છું ત્રણ વાગે મને દર્શન કરવા મળ્યા હતા એ અંદર.
હા એજ ને મતલબ કે ભીડ એવું થઈ ગયું ને તો બહ મતલબ કે એ થાય, આપડે જવું પણ એટલુંછ ચમક હો એટલ બધ એટલી બધી ભી માં એવું થાય, કે બસ યાર અહિયાંથી જ ભગવાન ના દર્શન કરી લએ, બસ પૂરું હવે તો.
બસ અંદર પણ હું ક્યારે પણ ક્યારે પણ આમ મતલબ પાછી નહી આવી બાવ જય્યારે સુધી મને અંદર દર્શનની કરવા મળે મળે છે ને. હું ક્યારે પણ બસ એક જ કુકું છ ભાઈ માતા રાની હું આટલે સુધી તમારા સુધી આવી. શું મને બસ તમે એક જલક તમારી દર્શન કરાવી દો.
હા તો અમારે એવું જ હતું, અમે અયોધ્યા ગયેલા અને છે ને ત્યાં આગળ તો એટલી ઘેરડી એટ ગીરડી મેં તો વિચાર્યું મેં તો ગઈ. જોુંને સ્ટાર્ટિંગ બનનું ને એને મહિનામાં જ હું ગયેલી મહિનામાંમ એટલે કે બાવીસ તારીખે બન. અને બીજા બાવીસ તારીખે હું ગયેલી. એટલી ઘેરડી અને મતલબ કેઠી મકો થાય કે અને એમાં તો સાડી પહેરેલી. તો સારી પહેરીને તો મને એવું થયું કે હું જઈશ કે નહી જઉં, પણ મસ્ત ગઈ. અને હનુમાનગઢ માં પણ એટલે ભીડ. તો માણ માણડ આપડે તો ચાલવાની કઈ જરૂર નહી પાછળથી બધા ધક્કા મારી મારીને આપણને આગળ મોકલી આપ. કઈ જરૂર હા. હા, ચાલવા મતલબ કે આપડા પગ ને કસ્તી નહીં કસ્તી. બે ત્રણ ચાલ મતલબ કે દર્શન એવથી ઉપ થયું કે ના આટલી બધી દૂર થી આ એમ ભગવાન ના દર્શન તો થાય આમ ફળી પછી મેં તો સાંજે ની આરતતી માં ફરી પાછી ગઈ કે ના ભલે જેથી તે હવે ફરી પાછી એકદમ શાંતિ દર્શન કરું સાંજે બહુ ઓછી ભીડ હતી. તો પછી સાંજે મસ્ત દર્શન થયા હતા રામ ભગવાન ના. એટલે એમ મજા
અગર આપણે સાચ્ચે દિલ થી સાચા દિલ થી અગર પૂકારીએ ને બસ ભગવાન અમે તમારા ધ્યા ધ્યારે તમારા દરબારે આટલા સુધી આટલી કઠિનાઈઓ આટલી કઠિન-કઠિનાઈઓ જેલી છે તો બ તમારે એક જલક સુધી અમે નહી તમે દેખી શક્યા આ એક તો રિગ્રેટ થયા ને કે અમે એ એટલા દૂરથી તમારા સુધી આવ્યા ને એટલા પાસમાં જ છે ભલે અંબાજી તો પણ આયા છે પણ તમારા આટલા અંદરથી ભાઈ લઈને આવ્યા છે હા મને દર્શન કરવા છે કઈ કશું માંગવું છે તો તમે નહહમે અમે નહી આવ્યો તો આજ મેં કીધું ને પછી જે ભીડ ચાલ તી રહી ચાલતી રહી બસ આરામથી ધક્કો મારતો રહ્યો અને એ પેલે થી મતલબ હા મેં મેં હું તો રોઈ ગઈ હતી કેમકે મને મારા મારા એના ભાઈ અને મારા પપ્પા કહેતા હતા કે હેડો હવે ચાલો બઉુ જ વરસાદ વરસાદ પડે છે હેડો તમે ચાલો પણ હું ના ખસી ના ખસી મને મેં કીધું કે નહી મને દર્શન કરવા છે કે હું આટલા દૂરથી આઈ છું મને કશું માગવુ છે તમારાથી તમને ધન્યવાદ કહેવું છે તમે મતલબ હું આ ટલું ‌નઈ તમ-તમ ભલે એ મતલબ મુ નઈ ખ કશુ કેતી કે તમે પાંચ મિનિટ તમે મને દર્શન કરવા આપ ભલે બે મિનિટ એક મિનિટ પણ દર્શન કરો એ પણ મારા લિએ બહુ જ કાફી છે. તો મેં કી મેં રોઈ ગઈ હતી મેં એટલો રોતી મતલબ બધા કેહેતા કે બકા શું કરી હવે ન નસીબમાં નતું તો મેં કીધું ના નસીબ માં તો શું ભાઈ મને બસ દર્શન કરવા છે, પછી જે ચાલુ ફૂલ બરસો ઈટલી બરસાત. હા, પછી પછી જે મતલબ અંદરથી આવાજ આઈને કે હેડો હવે દર્શન ગેટ